હા.
શું કરો છો?
હ, હ.
બેઠા છે એમ, અવાજ સંભળાય છે મારો?
સંત રહે છે, બોલો?
જમી લીધું?
ના, ના, હજુ બાકી છે.
હ, બાકી.
હા.
નાસ્તો કર્યો?
હ. બોલો.
શું કરે છે? બા તમારા શું કરે છે? બા.
એ નોકરી
નોકરી ક્યા એમ.
હા.
તો તમે એકલા ઘરે
હા.
તો તમારા થી જા. તમે આમ તમારી તબિયત સારી નથી, તો તમે જાતે ચાલી શકો?
હમ, ધર ઉ છડું ચ લાગ બવ ન
બરાબર, બરાબર, સવાર થી જતા ર કેટલા વાગે જાય? સવારે.
સવારે સરાનામ તોાય
તો પછી ચોનાસ તો કરાય ને, જાય તમને.
ચાંદ ટોકડાઈ.
હા, તો પછી જમવાનું.
જમવાનું ઉવા જે.
બનાઈ ને જાય એમ, તો પછી જાતે ખાઈ લો તમે. કોઈ આવે?
જજ જમીન
હાવે જમતા.
ચાર-વીસ આવે.
હા, તો પછી રાત્રે કેટલા વાગે આવે?
રાત્રે નવ વા ન નવ થઇ જાય
એટલે મોડો આવે. તો પછી જમવાનું, બે ટાઈમનું બે ટાઈમનું ભેગું બનાવી દે, જમવાનું.
ના સભર તભર ન કરી નને હા, રે બીટું હા, એ કે.
એવું છે, એમ તો સાડા નવ વે આવે, તો પ ક્યારે બનાવે ને, ક્યારે જમો કેટલા વાગે બેસો? જમતા
હમ, જમતા દસ જ થઇ જાય.
એવું છે તો પછી બાને પરવારવાનું મોળું થાય ને.
ઓકે.
કેટલા વાગે પરવારીને સુઈ જાય.
લગભગ-લગભગ પોણા બે થઈ જાય.
ઓહો પોણા બે થઈ જાય એમ.
હલો.
આવાજ સંભળાય છે હલો.
હો હંભળાય છે.
હા તો તમને પછી આખા દિવસમાં કોઈ તકલીફ ના પડે.
ના-ના ઘરથી નહી.
તો તમારી દવા દવા ચાલુ છે તમારી.
હા બોલો મિડો.
બીજું કશું નહી દવા ચાલુ છે.
ચાલુ છે.
હમ્મ તબિયત પાણી સારા ને.
બોલો.
તબિયત સારી છે.
હમ્મ તબિયત સારી.
બા ની?
સારું.
હા તમે શું કરો છો ઘરે બેઠા.
એ તું તો અમને સિરી સિરિયલ આવશે સિરિયલ જોઈ. સીરિયલ.
શું કરો.
સીરિયલ આવતે એમને આઠ વાગે.
તો તમને બી તમને બીજું કોઈ કામ નથી આવડતું કરતા.
. આવડે ને ગણુંબધું.
શું કરો શું આવડે તમને.
મુંબાઈનું.
હા એટલે મોબાઈલમાં શ શું શું કરી શકો તમે કયું કયું કામ કરી શકો મોબાઈલ નું લેપટોપ.
હા હ હમ્મ હ. મોબાઈલની મેમરી ભરવાની. પેન ડ્રાઈવ ભરવાની મોબાઈલું .
રિપેરિંગનું નથી આવડતું પાસું.
હમન ખો ખોલીન તો ના કરી શકું. આગળથી કરો ઇ આલું કરો તમને.
બરાબર.
આગળથી કરરાઈ આપું કં કંપની માથી.
બરાબર.
બોલો બીજું?? આઈ આઈડી. પાછી લાઉ તો આવડે આઈડી લોક વાગી ગઈ હોય તો. આઈડી ખોલતા આવડે.
બરાબર.
હા હા. યુપીઆઈ આઈડી એવુ એવુ ચારજ
બરાબર
બોલો
તમે કોઈનું કામ કર્યું છે ખરું
એક બેીજનાનું કજુ ઉઠે ને હ હું બીજી જગ્યા બીજી જગ્યાએ રત તેહી તેહી ગણા વાદ્યાનું કામ ક દું તે
એવું છે એમ એમ બીજી જગ્યા આવી અત્યારે બીજી જગ્યા એ
બીજી જગ્યા.
એમ કયા કારણ કે બીજી જગ્યા એ આ્યા તમે.
જે
કયા કારણથી બીજી જગ્યાએ તમે.
એ એતો મુ કૈ તો ખતોઓને એ એ તો હના કો દઃખતાને.
ઓકે ઓકે.
બોલો બીજો તમામ તમે
ત્યારે મા મા કોઈ.
મારો
એવું છે.
તારા પપ્પા. મમ્મી પપ્પા તો હશે ને તારે. હલો. હાલો. હલો. હલો. હલો. હલો.